હ
હાલો.
હા કયો?
કેમ છો?
બસ મજામાં, તમે કેમ છો?
હું પણ એકદમ મજામાં છું. આજે એક ઇન્ટરેસ્ટિંગ ટોપિક પર વિશે વાત કરવા માંગતો છું.
હા કયો ટોપિક છે થોડુંક જણાવશો?
હા બિલકુલ, ડિજિટલ યુગમાં પરિવાર સાથેનો સમય કેમ ઘટી રહ્યો છે?
વાહ આ તો ખુબ જ આમ સરસ મજાનો આમ વિષય છે. મને લાગે છે કે ટેકનોલોજી એ આપણું છે ને જીવન સરળ બનાય્યું છે. અને સાથે સાથે પરિવાર કામ સમય છે ને ઓછો કરી દીધો છે.
સાચી વાત છે, હું પણ એજ માનું છું. અને વિચારું છું પેલા લોકો સાંજે સાથે બેસીને વાત કરતા હતા, હવે નથી કરતા.
કોઈ કોઈ સાચી વાતી કીધી. અને કહેવાય ને કે ઘરમાં પણ બધા છે ને પોતપોતાનું આમ સ્ક્રીનમાં બીઝી હોય છે.
હા બિલકુલ. ઘરમાં પણ બધા સ્ક્રીન પોતપોતાની સ્ક્રીન જ બીજી હોય છે. પણ કોઈ સોશિયલ મીડિયા વાપરે છે, તો કોઈ ગેમ રમે છે, તો કોઈ વિડીયો ગેમ જોતા હોય છે.
બિલકુલ સાચું કીધું કે આજનો જમાનો છે ને સ્માર્ટફોન ના કારણે અને મોબાઈલ ના કારણ જ એમને કીધું એમ એના કારણે આ ખુબ બદલાઈ ગયો છે એમ પહેલા તો કેવું હતું કે જમતા સમય છે ને બ સાથે બેસીને દિવસ ની વાત કરતા હતા પણ હવે એવું બધું રહ્યું નથી. કારણ કે મોબાઈલ આવવાથી છેને આખું બધું જ બદલાઈ ગયું છે.
હા બિલકુલ સાચી વાત છે અને હવે તો ડાઇનિંગ ટેબલ પર પણ મોબાઈલ સાથે હોય છે.
આ એક બહુ જ મોટી સમસ્યા બની ગઈ છે, આજકાલના યુકો માટે. અને યુવાઓ માટે.
બિલકુલ સાચી વાત છે હું મારા ઘરનું ઉદાહરણ આપું
હા કોને
મારા પપ્પા ઓફિસનું કામ લેપટોપ પર કરતા હોય છે.
ઓહ સમજી ગયો, સમજી ગયો તમે શું કવા માંગો છો.
હા મારી મમ્મી રેસીપી, વિડીયોસ અને શોપિંગ એપ જોતી હોય છે.
ઓહો, ને તારા ભયબેન?
તેઓ ગેમ્સ સાયન્સ ઇન્સ્ટાગ્રામમાં બીઝી હોય છે.
તો પછી બધા સાથે બેસીને વાત કરવાનો સમય ક્યારે મળે?
એજ તો પ્રોબ્લેમ છે હવે.
અરે રે અને મારા ઘરમાં પણ આમ લગભગ થોડુંક બો એવું જ છે હા.
હા બિલકુલ. હમમ તને શું લાગે છે આ ડિજિટલ યુગ ખરાબ છે?
ના ડિજિટલ યુગ ખરાબ નથી.
પછી પ્રોબ્લેમ શું છે?
પ્રોબ્લેમ એ છે કે ટેકનોલોજી નથી પણ તેનો વધુ ઉપયોગ પ્રોબ્લેમ છે મોટો.
હા બિલકુલ સાચું કહ્યું તે.
બિલકુલ અને ટેકનોલોજીનો ઉપયોગ કંટ્રોલમાં જ હોવો જોઈએ હા.
હા આજે નાનકડા બાળકો પણ મોબાઈલ વગર રહી શકતા નહી.
બિલકુલ અને આ વાત મને પણ આમ ચિંતાજીત કરે છે હા.
બિલકુલ પેલ્લા બાળકો બહાર રમતા હતા.
હા જેમ કે ક્રિકેટ પકડા પકડી, સાયકલિંગ બધું કરતા હતા પણ હવે તો છે ને મોબાઈલ ગેમ્સમાં જ આમ
સમય જતો રહે છે લોકોનો અને બાળકોનો.
બિલકુલ સાચી વાત કહી તમે પેરેન્ટ્સ પણ ક્યારેક બાળકને શાંત કરવા માટે મોબાઈલ આપ આપી દે છે એ ખોટી આદત છે.
બિલકુલ અ આવું છે ને રેગ્યુલર થવું જોઈએ નહી હા.
હા બીજી એક બીજી વાત પણ છે.
કઈ વાત થોડી જણાવશો મને?
સોશિયલ મીડિયા લોકોને વર્ચ્યુઅલ દુનિયામાં લઈ જાય છે.
બિલકુલ સાચી વાત છે હા તમારી.
હા લોકો ઓનલાઈન ફ્રેન્ડ સાથે વધુ કનેક્ટેડ હોય છે હવે.
હા એજ પણ ઘરના લોકો સાથે ઓછી વાત કરે છે.
આખુ આયરોનિક જેવું લાગે છે આપણાને
બિલકુલ અને આ દુનિયા સાથે કનેક્ટેડ પણ ઘરથી આમ ડિસ્કનેક્ટેડ થઇ જવું કહેવાય.
હા બો સરસ લાઈન કહી તમે.
આભાર તમારો.
શું આ સિચ્યુએશન સુધરી શકે છે?
હા મને લાગે છે કે હા.
કેવી રીતે?
જો ફેમિલી રૂલ્સ બનાવી શકાય આપણે
જેમ કે
જેમ કે આમ કહેવાય ને કે જમતા સમયે મોબાઈલ બંધ એવું બધું.
ઓહો બો સરસ.
અને રોજ ત્રીસ થી સાહીઠ મિનિટ ફેમિલી ટાઈમ રાખવો જ જોઈએ.
આ પણ એક સારી આઈડિયા છે તમારું.
બિલકુલ અને સન્ડે છે ને ફેમિલી એક્ટિવિટી ડે બનાવી શકાય આપણે.
મૂવી જોવી, રમત રમવી અથવા બહાર ફરવા જવાનું.
બિલકુલ બિલકુલ એ જ.
હા આપડે પણ આ આદત આપવી જોઈએ અપનાવી જોઈએ.
હા. હું તો આ જેમ પ્રયત્ન કરીશું.
હું પન.
અને ફેમિલી સાથે સમય પસાર કરવો ઈમોશનલ હેલ્થ માટે પણ આમ જરૂરી છે ને.
હા સાચો મુદ્દો તમે મૂક્યો.
અને કારણ કે વાત કરવાથી સંબંધો છે ને મજબૂત બને છે.
હા. અને હા. અને બિલકુલ મિસઅન્ડરસ્ટેન્ડિંગ પણ ઓછી થઈ જાય છે.
બિલકુલ સાચી વાત હ તમારી.
હા. મને લાગે છે કે આપણે રિયટલ બેલેન્સ શીખવું જોઈએ.
એકદમ સાચું કીધું.
ટેકનોલોજી ને કંટ્રોલ કરવું જોઈએ. ટેકનોલોજી આપને કંટ્રોલ ના કરે.
વાહ! ખુબ જ સુંદર લાઈન તમે તો કહી.
હા બિલકુલ. ઘરમાં બધા લોકો એક જ રૂમમાં હોય પણ એકબીજા સાથે વાત કરતા નથી.
બિલકુલ. અને કહેવાય ને કે ફિઝિકલ પ્રેઝટન્સ હોય છે પણ ઈમોશનલ કનેક્શન ઓછું હોય છે. મતલબ કે તે એકબીજા જોડે આમ સામે જ હોય છે પણ વાતચીત નથી કરતા, તેઓ તેમના મોબાઈલમાં જ હોય છે.
હા બિલકુલ. મેં આ ઘણી વાર ઓબ્ઝર્વેશન કર્યું છે.
બિલકુલ-બિલકુલ હા.
પહેલાં સાંજે ચા સાથે પારિવારિક વાતો થતી હતી.
પણ હવે તો બધા જ પોતાના દિવસ વિશે શેર કરતા હતા, પણ હવે એ બધું રહ્યું નથી હવે.
હા. હવે ઘણા લોકો કેમ છો? પૂછવાનું પન ભૂલી ગયા હોય છે.
હા. આ બધા નો કારણ એક જ છે મોબાઈલ. જે આખો જ દિવસ તેમની પાસે હોય છે, અને તેમાં જ એમનું ધ્યાન હોય છે પૂરું.
હા. નોટિફિકેશન આવે એટલે આપણું ધ્યાન તુરંત ત્યાં જ જતું રહે છે.
બિલકુલ. અને એક નોટિફિકેશન પછી બીજી નોટિફિકેશન. આના કારણે છે ને આપણે મોબ બાઈલ માંન મોબાઈલમાં જ રહી ગયા છે.
સાચી વાત છે તમારી. પછી કલાક ક્યાં જતો રહે છે ખબર જ નથી પડતી આપણો.
બિલકુલ-બિલકુલ. અને શું તમારો સ્ક્રીન ટાઈમ કેટલો હશે દિવસનો? થોડો મને કહશો?
હા કહું. મેં લાસ્ટ વીક જોયું હતું, લગભગ પાંચ કલાક રોજ હતો.
વાહ! આ તો ઘણો સારો છે ને.
હા. મને પણ આશ્ચર્ય થયું હતું.
મારો જોવા જાન તો લગભગ ચાર કલાક જેવો છે.
હા. જો આપણે આ સમયમાંથી અડધો પણ પરિવારને આપીએ તો ઘણ ફરક પડે નહીં?
એકદમ સાચી વાત છે હ.
પેરેન્ટ્સ પણ એક કાર્ય, પેરેન્ટ્સ પણ એક કાર્યક બાળકો સાથે ક્વોલિટી ટાઈમ નથી પસાર
એજ ને. ઓફિસ નું પ્રેશર પણ એક જ આમ કારણ છે ને.
હા. વર્ક ફ્રોમ હોમ પછી આ વધુ થઈ ગયું છે.
બિલકુલ. અને લોકો છે ને ઘરમાં હોય છે, પણ આમ ફ્રી નથી હોતા. મોબાઈલ ના કારણે.
સાચી વાત છે. લેપટોપ બંધ થાય પછી મોબાઈલ શરૂ થઈ જાય છે.
બિલકુલ એટલે જ ને રેસ્ટ પણ નથી મળતો તેના કારણે.
હા. ફેમિલી સાથે વાત કરવી પણ એક પ્રકારનો સ્ટ્રેસ રિલીફ છે.
બિલકુલ સો આના ની હાચી વાત તમે કહિ હા.
હા તારા ઘરમાં કોઈ રૂલ છે મોબાઈલ માટે?
જો ઓફિશિયલ રૂલ્સ તો નથી પણ હવે બનાવવાનો વિચાર તો છે જ મારો.
કયો રુલ?
કે રાત્રે નવ વાગ્યા પછી છે ને આમ વગર આમ મોબાઈલ લેવો નહીં મતલબ કે વગર ઉપયોગી એ મોબાઈલ લેવો નહીં. નવ વાગ્યા પછી
બો સરસ વાત કહીને તે તો.
અને સન્ડે છે ને કેહવાય ને નાસ્તો સાથે જ બેસીને કરવો જોઈએ મોબાઈલ ને સાઈડ પર મૂકી રા
હો હો ખૂબ સરસ આ ફેમિલી બોન્ડિંગ વધારવા માટે સરસ આઈડિયા છે તારો.
બિલકુલ અને તમારા ઘરમાં શું છે?
અમે રોજ વીસ મિનિટ સાથે બેસવાનો પ્રયત્ન કરીએ છીએ.
ઓહો શું કરો છો એ સમયે?
દિવસની વાત કરે જોક્સ જોક્સ કહીએ. અને પ્લાનિંગ કરીએ બધું.
વાહ આ તો મજા આવી જ જતી હશે ને તમને તો
હા બિલકુલ ખરેખર બો મજા આવે.
બિલકુલ અને આપડે પણ નાનકડા બાળકો માટે પણ આમ ખાસ ધ્યાન રાખવું જ જોઈએ.
હા કારણ કે તેઓ આપની આદત કોપી કરે છે.
બિલકુલ જો પેરેન્ટ્સ મોબાઈલમાં બીઝી હોય તો બાળકો પણ એવું જ કરે ને.
હા પેરેન્ટ્સ રોલ મોડલ હોય છે.
એકદમ એકદમ હા સાચુ કહ્યું.
હું જોઉ છું કે ઘણા લોકો ફેમિલી ટ્રીપ પર જઈને પણ ફોન, મોબાઈલ અને ટીવીમાં બીઝી હોય છે.
એજ ને મેમરીઝ બનાવવામાં કરતા છે ને ફોટ ફોટોઝ અપલોડ કરવામાં વધુ રસ હોય છે.
આ પણ એક ઇન્ટરેસ્ટિંગ પ્રોબ્લેમ છે નઈ.
એજ ને ક્યારેક મુમેન્ટ એન્જોય કરવા કરતાં તેને પોસ્ટ કરવામાં સમય જતો રહેય છે લોક કોના તો?
હા લાઈવ કરવા કરતાં શેર કરવામાં વધુ અ એનર્જી વપરાય છે.
બઉ સરસ રીતે તમે તો મને સમજાવયુ હા.
હા આભાર.
અને તમને શું લાગે કે ફ્યુચરમાં આ પ્રોબ્લેમ વધશે કે ઓછો થશે?
જો કંટ્રોલ ના કર્યો તો હા અને જો અવેરનેસ આવે તો ના. મને હા મને આ ટોપિક પર વાત કરીને તમારી જોડે ખૂબ આનંદ આવ્યો.
હા મને પણ ખુબ જ સુંદર.
ચલો આવજો.
હા ચલો આવજો.